હલો બોલો બુરો ભાઈ કો મજામાં?
બસ મજામાં તમે બોલો?
બસ શાંતિ એ શું કરતા તા કો?
બસ હવે આ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે.
ફરવા જાઉું એમ?
હ હ અષાઢી બીજ આવે છે ને.
ભાઈ એ સાચી વાત છે અષાઢી બીજ તો હવે જગન્નાથ પુરી જવું ઓહ હો હો હો તો તો ખાશા દૂર જવું એમ ને તમારે?
લગભગ તેરસો કા તો તેવીસો કિલોમીટર જેવું છે સફર આ.
ઓ હો હો તો તો ખા શું કેવાય ગાડી લઈને વિચાર હે કે પછી ટ્રેન માં જવું હે કે
એમાં અમારા મિત્રો નો એવો પ્લાન હતો કે અમે હાલ તો સાત જણા ભેગા થયા છે.
બરોબર, બરોબર.
એટલો અર્ટીગા તો ઇનોવા તો મેળ પડે ના.
હમ્મ એમાં તો શેર થાય નહી બરોબર. એ હાચી વાત છે.
એટલે હવે મેં બીજા ત્રણ જણા ભેગા કરીને ટોટલ દસ જણા નું ટ્રીપ નો પ્લાન બનાવીની ઈચ્છા હ હમે.
દસ જણા ભેગા થઈ જવું એમ ને એટલે બધા એને પોહા એ ઘરી.
અને બજેટ પણ સારું એવું બધાના મેન્ટેનમાં આઈ જાય.
હા ચાલે ચાલે તે બધન પોહ એવું હોય તો દસ જણા હઉથી હારું બધા ભેગા હોય એટલે મજા એ આવે જાવાની.
અને હું એમાં એવો વિચાર છ કે અર્ટિકા તો ઇનોવા મેરના વડે પણ ટ્રાવેલર રહીને જવું છે.
હા, ટ્રાવેલ સૌથી સારું રહે દસ જણાઓ માટે.
કા તમે ટ્રાવેલર માં કેવું એક સેવન સીટર આવે, એક નાઈન સીટર આવે
બરોબર, બરોબર.
તા વ અને એક ચોવીસ સીટર આવે ટ્વેન્ટી ફોર.
હો હો હો. ચોવીસ સીટર એ આવે હે? તો તમારી બધી ખાશું મોતી આવે. હમ્મ, હમ્મ.
કેવું ટ્વેલ શવીટર લઈને જવું છે. કારણ કે જો પાછળ જતા હોઈએ ને તો પાછલી ચાર સીટો કાઢીને બીડ જેવું બનાવી દઈએ એટલે લોકોને આરામ કરતા પણ ફાવે.
એ હાચી વાત થોડું સ્પેસ તમારે શું થોડી હોય એક્સપ તા લોંગ છે ડિસ્ટન્સ તો થોડું ઈઝી ટ્રાવેલ માં અને થાક પણ નો લાગે ચાલે ચાલે. બાર સીટર વાળી લઇ શકાય સૌથી બેસ્ટ રે તમારે.
અને એવ એવું છે કે બાર સીટર નો અમે ભાવ પૂસાવડાયો છે અને ભાવમાં માં એવું છે કે કેટલા અઠ્યાવીસ કિલોમીટર કા તો પચીસ કિલોમીટર રૂપિયા લે એ છે પચીસ રૂપિયા પર કિલોમીટર.
પર કિલોમીટર એ પચીસ રૂપિયા એમને?
હા.
ઓહ શું તમારું શું કે આમ વધાર કેવા હ કે બરોબર હૈ કે
આમ તો માર્કેટમાં ઓગણત્રીસ રૂપિયા ત અઠ્ઠવીસ રૂપિયા ભાવ ચાલી રહ્યો પણ આપડે એક ઓરખ ખિતા જોડે લીધી છે એટલે પચીસ રૂપિયા ને આપણો ભાવ સેટ થાય
ચાલે ચાલે સંબંધી હોય તો ફેર પડે થોડો ભાવમાંય અને પછી બીજું શું કે પેટ્રોલ ના ભાવ વધી ગયા ને હમને
હા એનો એનો ઇફેક્ટ પણ પછ આ ઉપર રે એટલા માટે અમે વિચારી ગએ કે પેટ્રોલ નો શું એ એ અલગ અલગ ટાઈપ ટ્રાવેલર ચાલુ થઈ ગઈ છે હમણાં ટાટાએ ભાઈ સીએનજી વાળી ટ્રાવેલર ગાડી છે. પછી એક ઈવી વાળી વાળી પછી એક ઈવી વાળી ટ્રાવેલર ગાડી છે.
ઓહો ઇલેક્ટ્રોનિક પહોંચી ગયું એમ ટ્રાવેલરમાં ઈવી તો બધે મારું બેટું પહી ગયું હવે.
અને એની પ્રાઇસ પણ એકદમ વીસ લાખ રૂપિયા
ઓહો શું વાત કરો છો બહુ રીઝનેબલ કેવાય.
અને એમાં ટેન સીટર હા પછ
પણ તમારે વાહુ ટેન સીટરમાં તો પાહુ તકલીફ ના રે
હા એટલે અમે એમ જ વિચારી રહ્યાએ કે હવે શું કરવું બાકી પ્લાન તો એકદમ રેડી થઈ ગયો છે કે જગ્યા બગ્યા બધું લઈને એકદમ
બરોબર બરોબર અને હ હ હ હ હમ
જણા એ ત્રીસ હજાર ઉપાડવાના છે એલે દસ જણા હોઈએ એટલે તણ લાખ રૂપિયા થઈ જાય
ત્રણ લાખ રૂપિયા થઈ જાય
અ સોળ થી વીસ દિવસ નો પ્લાન બનાવો છે.
સોળ થી વીસ દિવસ એવું છે એમને વીસેક દિવસ માટે ટોટલ થાય એમને ફરવાનો સમય
હા એવું જ
તો તો ખાસો સમય થાય એવું છે એમ શું શું તમે ફરવાના હો?
જો પેલા તો અહિયા થી નીકળીયે ને તો પેલા તો આપ આપડે અહિયાયા મધ્યપ્રદેશ માં જવું છે ઉજૈન તમે નામ સાંભળ્યું હોય તો
હા મહાકાલ ખરું ખરું
મહાકાલ ત્યાં એક દાડો સ્ટે લેવો છે ત્યાંનું શું છે કે ઉજ્જૈન છે. પછી ભૈરવ નું મંદિર છે કાલિકામા નું મંદિર છે કે એ બધું આજુબાજુની જ ગ્યા કરી હા બધું એમપી માજ
બરોબર છે બરોબર છે.
એક જગ્યા પર છતાં કે એક સિટી હોય ઉજ્જૈન એમાં જ બધુ આ બધું આવેલું છે.
બરોબર છે આ તો ચાલે સૌથી હારા મા હારું એક જ જગ્યાએ તમારે ખાસો બધો સ્થળે તો પ્રવાસ થઈ જાય સૌથી સારું રહે.
અને ત્યાંથી કેવું છે કે ત્યાંથી પછી અમારે ઓમકલેશ્વર જવું છે.
ઓમકાર એવી કઈ જગ્યા આવ્યું?
એ મધ્યપ્રદેશમાં જ આયુ
હ એ એમપી માં જાય એમ ને કોનું મંદિર છે આ ઓંકશ્વર?
એ જ્યોતિર્લિંગ છ ઓમકાલેશ્વર
ઓહો જ્યોતિર્લિંગ છે એટલે તો શંકર ભગવાન નું થયું.
હા શકર ભગવાન એ ત્યાંથી કદાચ સિત્તેર કે એસી કિલોમીટર દૂર છે એટલે શું એ પણ જગ્યા કવર થઈ જાય
ચાલે ચાલે તે અઆમે એટલે જઈએ તો ભેગું સાઈઠ સિત્તેર કિલોમીટર વાળું કવર થઈ જાય.
તો ભાઈ ત્યાંથી મ મધ્યપ્રદેશ થી નીકળીશું ને તો પછી વચ્ચે બે રાજ્યો આપડે પડે એક છત્તીસગઢ અને એક ઝારખંડ. અને ઝારખંડ પછી ઓરિસ્સા આવે છે ત્યાં જગન્નાથ પુરી નું મંદિર છે.
બરોબર અને એટલે છત્તીસગઢ ને ઝારખંડમાં તમારે કોઈ એવો પ્લાન નહીં એમને.
આ છત્તીસગઢમાં ઝણખંડમાં હજી, એવો કોઈ પ્લાન અમને મળ્યો નથી કે અમે જોઈએ કે વસ્તુઓ જેવું છે. ઝારખંડ માં પાહુ છ એમ એસ ધોની નું,
હા એ સાચી વાત છે.
હા એકણ ક્રિકેટનું બિકેટ નું બધું ચાલતું રહેે છે એમ કે ણ આ બધા, તમે જોઈ શકો મેદાનો મેદાનો બધા એસોસન બહુ મોટું છે તનું ક્રિકેટ નુ એનું,
હા હા ચાલે ચાલે અને આ પછી તો તમારે છત્તીસગઢ ને ઝાર ખંડ થઈને પછી કઈ જગ્યાએ જવાનું.
પછી અમારો મેન તો ટાર્ગેટ છે જવા માટે જગન્નાથ.
બરોબર એટલે આ કઈ જગ્યા આવ હશે કયા રાજ્યોમાં પડે.
આ જગન્નાથ પુરી પુરી જગ્યા નું નામ છે. અને રાજ્ય છે ઓરિસ્સા
ઓડિશામાં આવ્યું એમને તો તો. ઓહો હો તો તો તમે છત્તીસગઢ ને પછી ઝારખંડ ને થઈને ઓડિશા જવાનું.
હા. ત્યાં છે એવું છે કે ત્યાં ઘણા બધા પાછા મંદિરો આવેલા છે.
બ.. ઓડિશામાં.
હા પહેલું તો મેન જગન્નાથપુરી નું જ મંદિર છે.
બરોબર આ જગન્નાથપુર એટલે પેલું આપડે જગન્નાથ ભગવાન નું કે એ રહ્યું.
હા જગન્નાથ ભગવાન
હમ તો તો આ તમારે. હા ખરું ખરું તો તો તમારે પછી આજ શું કેવાય રથયાત્રા જોવાનું પ્લાન હશે મારા ખ્યાલથી.
ના રથયાત્રા જોવાનો પ્લાન છે પણ ત્યાં શું છે થોડાક રૂલ્સ છે કે ર રથયાત્રા જયારે ચાલુ થવાની હોયને, એના મહિના પહેલા બધું આવવાનુંને જવાનું બધું બંધ કરાવ દે એના શ કારણે શું કે પબ્લિક વ ધી ના જાય અને ત્યાં લો જળવાઈ જાય. ભાગમ દ્વોડી ના થાય ને એવું બધું અન કે રથયાત્રામાં બહુ પબ્લિક હોય છે, આશરે દસ થી વીસ લાખ પબ્લિક ત્યાં જગન્નાથ પુરીમાં રોક એવું બધું ઘણું બધું હોય છે.
ઓહહ તો તો ખુબ વસ્તી કેહેવાય.
તમ ને આ વિષે કોઈ ખ્યાલ છો ખર
એેનું આ જગન્નાથપુરી નું જગન્નાથપુરીમાં તો કેવું હ મેં ક્યાંક વાંચેલું હૈ. કે બઉ જૂની રથયાત્રા નીકળે હે. જગન્નાથ ભગવાન ની અને બહુ વ શુ કેવાય પૌરાણિક કથા સાથે જોડાયેલી વસ્તુ છે વાસી અને દેશ વિદેશથી લોકો આ વસ્તુ જોવા માટે આવે છે. એક અજય બી કહી શકાય ભારતની. અને આપડે જો ભારતમાં રહેતા હોય તો એક વખત ચોક્કસ હ કોઈ ચાન્સ બને તો મુલાકાત લઈ શકાય અને તમે એ વિશે જો પ્લાન બનાવ્યો હોય. તો બઉુ સારું કેહેવાય કે એક વાર જોવા જેવું ખરી. તો આ તમારે હમ્મ. હા મંદિરની પણ બહુ ખાસિયતો છે. એ પણ સાચી વાત છે તમે એમ હમ્મ હ.
અલગ છે, શિખર ખાલી ટકી રહ્યું છે, ધજા ાય હવાની વિરોધિશામાં છે પહી મંદિરમાં પ્રવેશ કરો તારે તમને હું કેવાય દરિયા નો અ ના મળે.
જબરજસ્ત. ના કવાય હ કેવું આર્કિટેકચર કવાય તો જોવા જેવું ખર એક વખત. હમ, ત્યાં તમે, હમ, હમ, કયું.
ણ બીજું પણ આવું એક મંદિર છે, જે એકલાથ એકનાથ છે. એકનાથસિંહનું મંદિર છે, કદાચ.
બરોબર છે, બરોબર છે, એની એક ખાસિયત ઓ મહાદેવ નું મંદિર છે એમ ને.
એનું પણ આર્કિટેક્ટ સેમ ટુ સેમ જગન્નાથ પુરી જેવું જ છે.
હમ્મ, હમ, ત્યાં હમ્મ, હ, એક લગભગ મારા ખ્યાલથી મહાદેવ નું એક બીજું મંદિર હશે, બૃહદેશ્વર મહાદેવ નું મંદિર. કદાચ હ, હ.
એના વિશેે મને ખ્યાલ નથી, થોડું.
બરોબર, એમાં લગભગ એ ઓરિસ્સામાં જ આવેલું છે, અને એ દુનિયાનું એક માત્ર એવું મંદિર હે કે, જેનો પડછાયો જમીન ઉપર નથી પડતો.
ઓહ.
અરે એ હ, એક વખત જોવા જેવું ખરી. ઓરિશસામાં જાાવ ને તો. હા, એ મુલાકાત લેવા જેવી ખરી. બહુ જૂનું મંદિર રાજા મહારાજા એ બંધાયેલું છે, અને એવા ઉપર બંધાયેલું છે ને. કે આખો સુરજ સવાર થી લઈ ને, સાંજ સુધી ચારે બાજુ મંદિર ની ફરે તો પડે. અછાજ નીચે ના પડે મંદિર નુ એનું લોકેશન એવું છે. ચાલે, ચાલે, હું તો કું છું, તમારે ભાઈ સાત જણા જવાના હોય ને, કદાચ જગ્યા હોય. તો કેજો અમને તો અમે આવીશું, મારે એક ફ્રેન્ડ છે, પ્રતિક કરીને.
હમ.
તો અમાર બેને ઈચ્છા હૈ, એ બાજુ જોવા જવાની. તમારે જગ્યા હો તો કેજો, તો અમે આવીશું પછી બાજુ.
ના, ના, ચોક્કસ, ચોક્કસ. અમે ત નાની જગ્યા ખાલી છે તમને કેવા.
હમ, પેલે શું કે તમારે થઈ જાય. અને હા, એટલે બજેટ નું આપણે થોડું હચવાઈ જાય, એ પ્રમાણે
એટલે સારા એ માંચવા કે, ત્રીસ હજારમાં તમે સાવર દિવસ વીસ. દિવસ ભરી શકો, એટલે બહઉ શું કેવાય? ત્યાંથી પણ બીજા ઘણા બધા જ છે. ત્યાંથી બીજા રાજ્યો બિહાર છે, ઝારખંડ છે, પછી ઉત્તરાખંડ પછી હરિદ્વારી છે કે? પછી પંજાબ પંજાબમાં, અમૃતસર પછી રાજસ્થાનમાં, જયપુર એવાખો પ્લાન કરીને, અમે નીકળ્યા છીએ.
ચાલે, ચાલે, તો એક આખો રૂડ તૈયાર સારો થાય, એવો પ્લાન બનાવી શકાય.
અ ત્યાં પછી ત્યાંથી એવું છે. કે પછી પૂરી બુરીનું બે દિવસનું પદા પૂરું થઈ જાય, તો પછી ત્યાંથી વૈદનાથ મંદિર જવું છે, વૈદનાથ મહાદેવનું મદિર. એ પણ શંકર ભગવાન નું માં જ્યોતિર્લિંગ માં આવે છે, બાર જ્યોતિર્લિંગ માં એમનું આવે છે.
તો એ કઈ જગ્યા આવ્યું હશે, ત્યાં
એ ઝારખંડ માં આવેલું છે, ઝારખંડ અને બિહારની બોર્ડર વચ્ચે આવેલું છે. ઝારખંડમાં તમે નામ વાર્યું છે, ગયા. હા, ગયાથી એકસો વીસ કિલોમીટર કાં તો, એકસો પચાસ કિલોમીટર દૂર છે, હ.
બરોબર, બરોબર. બરોબર, બરોબર, અને પેલું પછી અચ્છા, અચ્છા આપે, વૃંદાવન ને એ બધું ક તો આખું અલગ થઈ જતું હશે ને.
હા, એ બધું લ બધું કે, કે ઉત્તર પ્રદેશ માં આવેલું છે. હવે ત્યાંથી અમારો જવાનો પ્લાન તો છે જ.
હમ, હમ, હમ, હમ. તો વૃંદાવન તો કૃષ્ણ ભગવાન ન હશે ને.
હા, વૃંદાવન કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન અને રાધા ના મંદિર ત્યાં વધ્યા છે વૃંદાવનમાં.
બરોબર છે, બરોબર છે, અને આ તમે જે ઓહ, અચ્છા, અચ્છા, અ સર સર સર. તો પછી તમે જે કીધું કે ભ ત્રીસ હજારમાં થઈ જાય આખું તો એમાં ખાવું પીવું રેવું આ આવી ગયું કે એટલા પેટ્રોલ ટાઈપ નું તમે એનું કઈ રીતનું બજેટ તમે એ લો બજેટ કરી રહ્યા
એટલે એવું એમાં એવું છે કે જો ત્રન લાખ રૂપિયા થાય તો આપડે પચી હજાર કરીએ તો લગભગ કેટલા કે ચાર હજાર કિલોમીટર જેવું આપડે ફરી શકીએ અને એના પ્રમાણે કોક દોઢ લાખ રૂપિયા જેવું થાય છે બધું થયુંને ગણતરી આ માગી તો દોઢ ની ઉપર થાય છે થોડુંક દોઢ લાખ ઉપર એક લાખ ને પચાસ હજાર
તો અંદર પેલું આઇગયું
હા ના એમાં ખાવો નહી આવ્યું એમાં ખાલી પેટ પેટ્રોલ નું ભાડાનું જ આવ્યું છે ટોલ ટેક્સ એ બધા નુ બીજા બધા કયું કે દસ જણા હોય તો બીજા દોઢ લાખ હો તો દોઢ લાખ ચુ આપડે ખાવાનું હવે મારો વિચાર ખાવામાં આવવો હ છે કે અહિયાં થી બધું સામગ્રી ખાદ્ય સામગ્રી લઈને જવું છું અને એક ગેસ સ્ટોવ લઈને જવું છું ત્યારે શું મેવ પડે ત્યારે